હલો હા અમારો અવાજ આવી રહ્યો છે તમને
હા
હા નમસ્કાર
નમસ્કાર
હા તો આજે આપણે થોડીક ફ્રી હોય તમે તો આપણે અત્યારે થોડીક પ્રાર્થના વિષય ઉપર થોડીક ચર્ચા કરીએ
હા પ્રાર્થના વિશે ને પ્રાર્થના આપણેે ભગવાનને પ્રાર્થના તો ખુબ જ જરૂરી છે
હા એટલે પ્રાર્થના શબ્દ સાંભળતા જ તમારા મનમાં સૌથી પહેલા શું આવે છે
પ્રાર્થના શબ્દ સાંભળતા જ આપને પેલા મનમાં એવું થાય કે ભગવાન ઉપરની શ્રદ્ધા જાગે શાંતિ મળે પ્રાર્થના કરવાથી સકારાત્મક ઉઊર્જા મળે છે આપણને
એમાં ઘણા લોકોની શરૂઆત પ્રાર્થના થી જ કરે છે તમને શું લાગે છે એવું કેમ કરતા હશે
બરાબર છે સવારે આપણેે ઉઠીએ ત્યારે આપણે ત્રિકાળ સંધ્યા આપણેે જાણીય છીએ ને
હા હા
તો સવારે પેલા આપણેે ઉઠીને સીધા જ આપણે હથેળીમાં ભગવાન ના દર્શન કરીય છીએ અને એ શ્લોક આપણે બોલીય છીએ કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદા પ્રભા તે કર દર્શનમ એટલે સવારમાં ઉઠતાની સાથે જ આપણે પેલા આ પ્રાર્થના ની શરૂઆત કરીએ છીએ
હા તમારી વાત એકદમ સાચી છે અને સૌથી ઉથતા પહેલાં બીજું પણ કામ કરવું જોઈએ કે ધરતી માતાને પગે લાગવું જોઈએ
હા ધરતી માતા ને પણ પગે લાગ લાગવાનો છે બીજો શ્લોક ઈ આવે છે એમાં એટલે આપડે કરાગ્ર વસ્તે બોલીએ પછી ધરતી માતાને વંદન કરવાનો શ્લોક આપણે બોલીય છીએ
હા તમારી વાત એકદમ સાચી છે સવારની પ્રાર્થના જે છે એ મનને એકદમ તાજગી આપે છે અને મનને પણ પ્રફુલ્લિત કરે છે
અને ભગવાનને પણ ભગવાન તરફ વાળવાના આપણા મનને એકાગ્ર બનાવે છે કે ભગવાન તરફ આપણે પેલા સવાર માંથી પહેલે જ કેમ કે સૂર્યનું પહેલું કિરણ આવે અને કેમ આપને આપણું વાતાવરણ આહલાદાયક બની જાય એવી જ રીતે આપણને ભગવાનની પેલી પ્રાર્થના થી આપણે શરૂઆત કરીએ એટલે આપણું શરીર અને વિચારો ઉર્જાવાન બની જાય છે
હા તમારી વાત એકદમ સચી છે એ મનને એકાગ્ર બનાવવામાં પણ મદદ કરે છે અને શું પ્રાર્થના માટે કોઈ ખાસ સ્થાન જરૂરી છે કે ઐયાજ બેસીને પ્રાર્થના કરી શકાય છે કે મંદિરમાં જઈને જ પ્રાર્થના કરવું જોઈએ ચર્ચમાં જઈને જ પ્રાર્થના કરવી જોઈએ એવું કઈ ખાસ સ્થાન હોય છે કે તમે ગમે ત્યાં હોય ગમે તેવી રીતે પ્રાર્થના તમે કરી શકો છો
આપણે જો આપડે એવું વિચારીએ કે આપણે મંદિરે જાશું ત્યારે જ પ્રાર્થના થશે ચર્ચમાં જાશું કે દરગા એ જાશું ત્યારે જ પ્રાર્થના થશે એવું નથી આપડે કોઈ ધંધો એવો હોય તો આપણે બહાર નીકળી ના શકતા હોય પરંતુ આપણે જ્યાં જ છીએ ત્યાંથી જ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે પરંતુ આપણેે એવું જ વિચારવાનું છે કે આપણે હૃદયમાં જ ભગવાન બેઠા છે એને જ હું કહી રહ્યો છું અને વાત કરી રહ્યો છું અને એને જ હું પ્રાર્થના કરીને બોલાવી રહ્યો છું તો એ આપણે બધી જ પ્રાર્થના સાંભળી લે છેએ ભગવાન
હા અને પ્રાર્થના દરમિયાન શાંતિ રાખવાનું કેમ મહત્ત્વનું હોય છે કારણ કે જે શાંતિમાં મન વધુ સારી રીતે કેન્દ્રિત થઈ શકે જો આપણી આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત હોય તો આપણે પ્રાર્થના કરવા માટે સાથે જોડાઈ રહેવા માટે એકદમ મન આપડું કેન્દ્રિત થઈ જાય છે
શાંતિ તો એક પ્રકારે ખૂબ જ જરૂરી જ છે કારણ કે જ્યારે આપણે યોગામાં બેસીએ ગમે ત્યારે બેસીએ ત્યારે પરબારી પેલા પ્રાર્થના બોલાય છે અને ત્યારે જ આપણે ધ્યાન કરવાનું હોય છે એમાં ધ્યાનના ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે એટલે શાંતિ ખૂબ જ જરૂરી છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને વિવિધ ધર્મોમાં પ્રાર્થનાની રીત અલગ અલગ હોય છે મે સાચું કીધું ને
હા બધા ધર્મોમાં અલગ અલગ પ્રાર્થનાની રીત અલગ અલગ જ હોય છે.
હા પણ પરંતુ પ્રાર્થનાનો હેતુ છે જે હેતુ એ મોટાભાગે એક જ સરખો હોય છે કે ભગવાન સાથેનું જોડાણ.
હા આપડી જે આપડે ઘણા વખત ઘણા વ્યક્તિ છે ને પ્રાર્થના નથી કરતા ઈ લોકો નાસ્તિક બની જાય છે નાસ્તિક એટલે એને ઈશ્વર માં જયારે શ્રદ્ધા ન હોય ઈશ્વરની પ્રાર્થના ન કરતો હોય ત્યારે એને આવે છે પરંતુ આપણે જે વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ આપણે હોય ત્યારે આપણે શિસ્તથી અને એકાગ્રતાથી એકતાથી આપણે વધારવા માટે જો પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું ચીત એમાં ખૂબ પરોવાય છે.
તમારી વાત એકદમ સાચી છે એટલે જ તો શાળામાં પણ શરૂઆત શાળાની પ્રાર્થનાથી જ થતી હોય છે એટલે વિદ્યાર્થીઓમાં શું કે શિસ્ત જળવાઈ રહે એકતા વધારવામાં મદદ કરે અને જે સામૂહિક પ્રાર્થના હોય અને વ્યક્તિગત પ્રાર્થના એ બે વચ્ચેનો ઘણો તફાવત હોય છે કેમકે એકમાં ઘણા લોકો એક સાથે જોડાઈ અને જ્યારે પ્રાર્થના કરતા હોય છે એ સામૂહિક પ્રાર્થના હોય છે અને વ્યક્તિ પોતાને ધ્યાન કેન્દ્રિત કરી પ્રાર્થના કરતો હોય છે કે ભગવાન તું મને આ આપી દેજે ભગવાન મારે આ મદદ જોતી છે તો એ આપણી એકની ખુદની પ્રાર્થના કરી કહેવાય અને સામૂહિક એટલે આખા સમૂહ એક સમુદાય જે છે એક સાથે પ્રાર્થના કરતો હોય છે બંનેમાં ઘણો બધો ફરક હોય છે એમ
હા કોઈ કોઈ વ્યક્તિ ને ઘણી વ્યક્તિ એવી હોય છે જે ઘરમાંથી જાય તો બાર એને ઘણો બધો તણાવ હોય ત્યારે એ એકલો હોય તો પણ એને પ્રાર્થના કરી શકે છે ઈશ્વર ને કે જે પોતાની મુશ્કેલી હોય એ ભગવાન પાસે રજૂ કરી શકો ત્યારે સામૂહિક પ્રાર્થના કરવામાં આવતી નથી.
હા અને તહેવારો દરમિયાન પણ પ્રાર્થનાનું મહત્ત્વ ઘણું વધારે હોય છે કારણ કે જે લોકો જે છે એ વધુ ઉત્સાહથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે એટલે પ્રાર્થના અને ધ્યાન વચ્ચે જો કોઈ સમાનતા તમને જોવા મ પડે છે કે પ્રાર્થના કરીએ અને ધ્યાન કરીએ એ બંને સમાન જેવું લાગે છે કે અલગ છે.
હા પ્રાર્થના તો આપણેે જરૂરી જ છે પણ એ થોડી મિનટો પૂરતી હોઈ શકે છે. જેમ કે બાળકો સ્માં કેટલું મહત્વ આપે છે બાળકોને જ્યારે સ્કૂલે જાય ત્યારે
હા તમારી વાત એકદમ સાચી છે અને આધુનિક અત્યારે જે જીવનમાં પ્રાર્થનાનું ઘણું ઓછું સ્થાન થતું જઈ રહ્યું છે એવું લાગે છે લોકોને ટેકનોલોજી અને અત્યારને આધુનિક સિસ્ટમો જે છે એના ઉપર વધારે લોકો ધ્યાન ફોકસ કરે છે તો તે પોતાને તો ટાઈમ આપી જ નથી શકતો પણ પોતા ભગવાન સાથે પ્રાર્થના પણ નથી કરી શકતો કે ભગવાન સાથે જોડાઈ પણ નથી શકતો એટલે અત્યારનું આધુનિક જેમ જેમ યોગ થતો જ હોય છે એમનો ભગવાન પ્રત્યેનું જોડાણ પણ ઓછું થતું જાય છે.
હ આવો છે કે ફોન છે ટીવી છે અને કોમ્પ્યુટર છે એવું ઓનલાઈન આવવા માંડ્યું એમાંથી માણસ પોતા માટે પણ ટાઈમ નથી કાઢી શકતો તો ભગવાન માટે તો ક્યાંથી કાઢવાનો છે એટલે એને પ્રાર્થના અને ભગવાન સાથેનું જોડાણ એકદમ ઓછું થતું જાય છે અને તે કામમાં ને કામમાં એટલો રચ્યો પચ્યો રહેે છે કે તેને ઊંઘ માટે પણ ટાઈમ મળતો નથી.
અને કેટલાક લોકો એવું કહે છે કે પ્રાર્થના જે છે એ આત્મવિશ્વાસને વધારે છે કારણ કે મનમાં જો હકારાત્મક વિચાર હોય તો આપણે એ પ્રાર્થના જે છે એકદમ સારી રીતે કરી શકીએ.
તમારી વાત બરાબર સાચી છે કારણ કે જો આપણું માઈન્ડ સારું હોય મગજ સારું હોય તો સારા વિચાર આવે જો સારા વિચાર આવે તો આપણે સારી પ્રાર્થના ભગવાનને કરી શકીએ.
તમારી વાત એકદમ સાચી છે અને બાળકોને પ્રાર્થના નું મહત્વ આપણે કેવી રીતે સમજાવી શકાય.
બાળકોને પણ આપણેે જો આપણે સ્કૂલે જાય આપણે ઘેરે જ પેલા સવારે ઉઠીએ ત્યારે આ બધું આપણે શીખવાડતા આવ્યા છીએ કે પ્રાર્થના કરવાની હોય આરતી કરવાની હોય નાહવા ધોવાનું હોય અને પછી સ્કૂલે જાય તો સ્કૂલે એ લોકો પેલા શરૂઆત પરબારી પ્રાર્થના થી જ કે સરસ્વતી માતા ને પેલા પ્રાર્થના કરવાની વંદન કરવાનું કે તો જ તમને એ લોકો વિદ્યા આપશે એમ જ ગુરુજી બધા એને કેતા હોય છે શિક્ષકો આ તે બધા એને બાળકોને એવું જ સલાહ તા હોય છે, કે તમે પેલા સરસ્વતી માતા ને વંદન કરો, પ્રાર્થના કરો, એટલે ત્યારથી જ એ-એ લોકોનો દિવસ શરૂ થાય છે.
અને એવું શું છે કે પ્રાર્થના સમાજમાં એકતા વધારવામાં મદદ કરતી હોય છે, પ્રાર્થના કરવાથી લોકોમાં એકબીજામાં એકતા જળવાઈ રહે એવું હોય શકે?
હોય શકે, જો અત્યારે એ એક નાની એવી બાત વાત માંથી આ બધા મારા મારી થાય, છરીઓ ઉડે, ગોળીબાર થાય, પણ આ પ્રાર્થના એક સામૂહિક એવી ભાગ ભજવે છે ને કે પ્રાર્થના થી એકદમ ખત બની જાય છે, ગમે એવો દુશ્મન હોય તો પણ એને એવા સારા વિચાર હોય અને જે શ્રી કૃષ્ણ થી શરૂઆત કરે તો સામે વાળાનું માઈન્ડ એકદમ સરસ થઈ જતું હોય છે.
તમે ખૂબ સારી માહિતી આપી તો આજે આ પ્રાર્થના ઉપર વિશે ઘણી બધી ચર્ચા સારી થઈ ગય છે, અને ખૂબ જ આનંદ આવ્યો ફરી કોઈ નવા વિષય ઉપર વાત કરીશું, તો તમારો પણ ખૂબ-ખૂબ આભાર અને આજે તમારી જે વાતો ઘણું બધું મને પણ શીખવા મળ્યું, જાણવા મળ્યું તો એને તમારા માટે ખૂબ ખૂબ આભાર.
હું પણ ભગવાનને એવી જ પ્રાર્થના કરીશ કે તમે પણ બીજા ટોપિકમાં આગળ વધતા રહો.